હેલો
હલો
નમસ્તે બેન
નમસ્તે બેહેન તમે કઈ કરો છો
હ ગુમું છું મ છતપે આવીશું તમે શું કરો છો
હ મે ગુમું છું મને પાસે ખુશી બોલાવે છે કે કધી નજર નહી આવો છો કલે મારી તબિયત ખરાબ છે તો આજ મેં આવું છું તમે બાત કરું છું મારે અર્જન્ટ કોલ આવે છે
હમ હ
તો ઠીક છે વાહ પછી વાત કરો છું મારે આ સિરનું દર્દ પાછું છે
હ હોસ્પિટલ જાતા તમને
નઈ મેં ટેબ્લેટ લાવી છું પર આજ
તે બધા દંને થાય છે કમ દંન છે તમારે કેટલા દંન છે તો તમે ટેબ્લેટ નથી લેવાનું છે તમે ડોક્ટરની રાએ રાાય લેતા
હા નહી વો મતલબ જેસે મારો કોર્સ ચાલે છે નહી મને લારી ડોક્ટર લીધી છે એમ સિરની દર્દ ની
સાચું હા એમ ડોક્ટરની ડો કરની મેડિકલ અને ડોક્ટરની દવાઇ લાવવાનું છે
હા વહી તો આ સિર દર્દ કરે છે તો મેં સોચું ખોલું છું વરના તો ખોલી નહી છે તો ટેબ્લેટ મગી છે કે સાડા ચારસો રૂપિયાની ચાલીસ ટેબ્લેટ
પડી ગ્યાર રૂપિયાની સીની ગોલી અરે બાપને આટલી મંગાર જ છે
સાચું છે શું કરો ના લોએે તો બીમાર થઈ ગયા છો બીમાર હોય છે ના લાય નાને માથું પણ નથી ઉતરે છે
હ વહી તો
હમ
માર માથાનું ઘણી જ ભીજે મારી છે થોડું માથું કે છે
સાચી છે
તમે કંય ચશ્મો કરાયો છે મારી એડ્રેસ ભેજો છો
તો તમે નની ગાય આવ
ક્યાંથી ગય છે તમે નીચે ઉતર્યા છો હમ
હા હું પણ એની ભેવજી નું મંદિર આવે છે તે બારી અને બસ વાલાની ભેરુજીને મંદિર ને ઉતરનું છે તો અહિયાં ઘાટે ઉતરૂ છું સીધા આગે જસો આગે જસો એક કિલોમીટરમાં તો આગે હો ફસ્ટ ન હોસ્પિટલ આવે છે બધું બધું બડું છે અને જાતે જ તમે
ઘાટાવાળા માતાજી નો નીકળ છે ને નીચે રસ્તો ઉતરે છે
હા હા હા બેરોજી નું છે સ્થાન છે ને લીખવાનું જ છે બોલ તમે બ બ બસ બોલું છે કે બેરુજી નું મંદિર ઉતરનું છે તયા ઘાટીથી ઉતરી હવેથી ઉતરીને સીધા સીધા જવાનું છે સીધા સીધા પેદલ જવાનું છે અને બી નું તમે બીસની સ્લીપ કાઢે છે તમારા વીસ રૂપિયાથી
હા મતલબ નીચે છે ને તમે કયો છો કે મતલબ એ સુરંગ આવે છે
હા
નીચે વાળ રસ્તા માં તું કેયોો છો
હા નીચે જ છે નીચે ઘાટીમાં
હા હા સમજી ગ છો ઉપરે તો તમે તમારા હાઈવે નીકળે છે અને નીચે તમે જાઓ છો હે
હમ
મારે બતાવું પડે છે કઈ બધું ચશ્મો આવે છે તો ચશ્મો લઉું છું
સાચછ
તમારી નણંદ ને પૂછો છું મન કરતા તમારે ભાવિસા નું ચશ્મા આવ છે કે ભાવિસા નું તો છેડતી જ કમજોર આખા છે ને
ખેરતી
હા
હમ શું બ છે
મતલબ મારે ગુવારે તકાનું પેલાું શું પ્રોબ્લેમ છે આકાર ન તો કમજોર છે યો
હમ
ચશમા આવે છે ભી
હમ
તો મેને કહું કે મમ્મી નું ભી ચેક કરાયો છે તો પછી ભાભી સર નું બી ચેક કરાયું છે દયાને ચશ્મ લાગી છે
હમ એક એક દિવસ ચેક કરાવવા નીકળે છે તો બીજો દિવસ નું બોલે છે તમે કે કલ આ કાલ તમે આંખ નો નંબર દે દયો છો તો હું પણ આંખને નંબર દેવાની ગઈશું ન‌ પછી આ આવીને પછી બે દિવસ પછી પછી બોલ્યો કે તમે આ પચી લઈ જાાવ છો ના ના ચશ્માનો નંબર એનો સાઈઝ બતાવી દોસો, તો ચશ્મા બનીને પછી અમને આપે છે
તો તમારે તો મતલબ રેગ્યુલર લગાવ છો તમે
રેગ્યુલર થી મહિનો ભ થઈ ગયો છે ગરમી બહુ બસને ભૂલો તો નથી લગાવ છે
હા તો પણ તમે લગાવો છે નઈ મહિનો ભર છે
હા બીજું ર બ બહ ટાઈમ લગાવશે હ અહી આ બી તો નથી લગાવી શ કેમ કે માપી દુકે છે.
હમ
લગાવવાનું જ છે તને ગરમી પડે છે ને તો અહીંયા આપકા તે નીચા ડાર્ક સર્કલ થઇ જશે.
અચ્છા તો તો તમે તો માથું નહી દુકે છે ની ચશમું લગાવું.
ના ના દુઃખે છે કઈ કે રોજ નથી લગાવનું ક્યાં ટાઈમ થી લગાવનું તો માથું દુખ કે છે ટેબલેટ લાવને રેગુલર ૂ માથો નથી દુખ છે એમ
અચ્છા
હમ
તો તમે જતરો લગાવો છો જતરો તમારા નંબર ઉતરે છેને ચશ્મો છૂટે છે, યુ તમે પસે નહીં લગાવ તો ભી ચાલે સહી હ યૂ
લગાવણું બધું જરૂરી છે કેમ કે આખ આખ કેમ કે આંખ લાલ લાલ થઈ ગઈ છે મારે પાછી
અચ્છા તમે તો સાથે રાખો છો કે યહી જ છે
ના સાથે રાખું છું ક્યાં થી જાઉ છું ચશ્માથી ડબી સાથ મે હું પણ લઈ નામ સુ ચશ્મા
અચ્છા
અને આજે ગુમાવલી ગઇ તો કે ભોલી કશું અને આકા તો જે રાતી રાતે થઈ ગય છે.
હા હ તમે રોજ લગાવો છો અને એકદમ ની લગાવો છો તો ફરક પડે છે ને
હમ આના મહિના બધી ગયો છે ને ગરમી બધી ગે છે ને તો હું પણ થી લગડ્યોશે કેમ કે આંખ બે દિવસ લગાવ છે ને પશીનું આવે છે બહાર બહાર કિચનમાં કામ કરો તો પશીનો પશીનો થઈ જશે તોય ન મુ મુ ફેજની ઉપર લ લાલ થઈ હશે મારે
અચ્છા, તમાર મમ્મી બી પરમાનેન્ટ લગાવે છે કે નહી લગાવે છે.
ના બાર જાય છે એને ના થોડી થોડી દેરમાં એક આંખમાં ઓપરેશન થઈ ગયું છે અને કઈ જરૂરત નથી છ અને એક આખ નો નવમબરની ઓપરેશન કરાવ્યું છે તો
અચ્છા માને તો સિલાઈ કરું છું તબ લગાવું છું વના તો નહી પ સિલાઈ નુંછાવ જરૂરી
સિલાઈ કરું છું મ માતો દુખે છે આજ મેં સૂટ સિલે છે તો મારો માતો દુખે છે વન નહી કરું છું તો કઈ નહી વેચે
અચછા કર ના લગઓ તો હવે દિકકતીશ હ
હવે એ કરું છેું ચશ્મા લગાવને સિલાઈ કરું છું.
સાચું છે.
મારા મમ્મી તો લગાવે છે એકત્રીસ સાલું સિલાઈ કરે છે તો દસ સા લુણા ચશ્મો લગએની સિલાઈ
ચે ચેજ કરાવ ખરા બકલરાશે તમારી મમ્મી
તે શું તો બ જ ખરાબ લગાવી છે મને કે તું ભી લગાવ સિલાઈ કરે છે તો ઠીક છે ચશ્માનું જ સિલાઈ કરે છે એ સિલાઈમાં જ કરે કરે
હમ સા છે
તો અ મેં બી કરું છું ચેક કરાવ ને એકવાર જસ્ટમેન્ટ નીકળવું છું જાઉં છું એકદમમાં
તમે પણ નાખા ન ચેકઅપ કરાવીને બદલાવો જશ
હમ તમે કદી આવો છો
પણ મેરી સર્ટિફિકેટ એને બ કાલે બની જઈશે તોને કાલના સામથી આવશું ના બનીશ તો હું પરશું આવીશ
નહી ભણે છે તો પણ તમે ફાર્મ ભરીને નાખો છો મતલબ આવી જવી છે તમે ફડ કોપીીજે છે
ના હું વાજ પણ એનું શરું ન મને કામ પટે પટે અને પછી હું મા આવી જાઉં છું ફારમથી ભરા આવ
હા બોલ તો કેવું છું તમે તમે સાઈન વાઈન કરાવ ફારમું ન કઈઈ
હા ન કા ન એન્ માત હા એઈ મિતિત ન ન કવ ન હ ફારમ દઈશ પંચાતને જમા કરાવ છે કેમ પંચાત માં તો મારા પાપા તો પાપા જ કરવી છે કોઈ પ્રોબ્લેમ પંચાયતમાં તો પાપા તે હ ફમ ભરી હ ડોક્યુમેન્ટ આપીનેને ફોર્મ ભરીને
હમ
પછી મેરી સર્ટિફિકેટ વની જાય છે તો લેવાની આવશ
હા બય તો
હમ
તમે ફરી લેવા આવે છે કે તમે ખુદ આવો છો
ના એ છે તો કોઈ કોઈ કો પ્રોબ્લેમ નથી છેટ બોક બોકથી એ તો ન એ તલા જશું અને આવ બરાબર છે
હા બરાબર છે ઠીક છે બેન તમે કોલ કરો
હા હું કું છું ત ઠીક છે